હા, બોલો.
ભી ભાઈ વાત કરો.
હા.
શું ચાલે છે? ડાભીભાઈ તમારે.
બસ અમે મજામાં હો.
હમ્મ, બસ સારું સારું, કઈ બાજુ રેવાનું તમારે.
મારે જુનાગઢ રેવાનું.
એવું છે.
સારો થઈ. ગેટે હા આવીને. બોલો, કેમ ચાલે સે મજા માને. જુનાગઢમાં વરસાદ તો હમણાં વરસાદ તો એટલો બધો ખાસ નથી પડતો.
હા, હા.
થોડો ધીમો ને, થોડો ફાસ્ટ સે, એવું કઈક ચાલે સે વરસાદમાં તો.
એવું છે.
તમારે ઈ બાજું કેવો વરસાદ આવે સે?
અમારે વરસાદ ચારો સે.
હ, કેટલા ઇંચ આમ પડી ગયો તમારે વરસાદ?
અમારે ચાર-પાંચ ઇંસ વરસાદ જેવું થઇ ગયું હસે.
હા તો, પસી વરસાદમાં તમે વાવણી કે, એવું થઈ ગયું કે.
હા, વરસાદમાં વાવણી થઈ ગયું, વાવેતર કરી લીધું.
હ, તો કયો કયો પાક લે લેવાનો સે કે? લઈ લીધો પાક.
અમે અત્યારે મગફળીનો પાક લીધો સે, હવે પછી આના પછી મકાઈ ને એવું બધું વાવશુ.
હા, મકાઈ ઓ ના. ઓ શિયાળુ માંડવી કે સોમાહુ.
ના ના સોમાસુ માન્ડવી.
અટલે ઈ સોમાહા માં જ પાકી જાય.
હમ, સોમાહામાં પાકી જાય.
તો પછી સોમાહામાં ક્યાં ઇ આમ પર્વત માં કે આમ જંગલમાં આમ ફરવા જવાનો વિચાર કે.
હમ, વિચાર તો છે ને, જુનાગઢ સડવાનો.
હા. ન્યા કેવાય કે, સોમાહામાં વધુ સડવાની મજા આવે.
હા, ન્યાતો હમણાં પ્રાણીનો બહુ ખતરો સે.
હા, ઈ હમણાં કઈક બાર આવવું તું ને કે, એક નાના એવા બાળક ને. પ્રાણીએ થોડીક ઈન્જર કરી દીધું.
હા, હા.
હ તો, હવે તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે ત્યાં સીડીઓમાં અવે. થોડી સેફ્ટી વાળી જગ્યાઓ બધી પોલીસ વાળે સુવિધા હારી કરી નાખી.
હા, સુવિધા તો સારી કઈ છે, પણ પ્રાણી થોડા માને પ્રાણી તો પ્રાણી કેવાય.
હા, એ પણ છે, પ્રાણી તો પ્રાણી ને કાઈ સમજણ તો હોય નહી.
હમ, પ્રાણી તો ગમે ત્યારે હુમલો કરી શકે.
હ, એ પણ સે પણ હવે ત્યાં હા, ફોરેસ્ટ વાળા વિભાગને ઘણું સોંપી દેવામાં આવ્યું, એટલે ન્યા હવે. સેફ્ટી સેફ્ટી ના ચાન્સ પણ વધારી દેવામાં આવ્યા.
હા, દેખરેખ તો સારી સે પણ હવે જોઈએ, આગળ હવે આવી ઘટના બને કે, ના બને, હવે તો જોઈએ હવે.
આમ ખતરા જેવું મહેસૂસ થાય તો, એ જૂની સીડીમાં થોડુંક વધુ. સંભાવના રે. કેમ કે, ત્યાં તો બધું ઝંગલ વિસ્તાર વાળું આવી જાય.
હા ન્યા તો બહુ ખતરો ખતરો રે હા. નવી સીડીમાં પણ છે જ, પણ હવે જોઈએ.
આ કાંડ એ નવી સીડીમાં જ થયો તો ને આ? હુમલો?
હા, હા. સીડી મા જ તે. એક અગીયાર વર્ષ ના સોકરા ને ઉપાડીને ગિયા.
હા, હા. એમાં ઘટના એ શું બની તી?
એમાં, એક આયવા તા ગીરનાર ચઢાઈ કરવા તો એક સિંહણ આઈવી ને જંગલ માં એટલા બધા
હા. ખાલી એના શરીરનો એક પગનો ટુકડો જ મઈળો એમને?
હમ્મ. બાકી બધું કંઈ ન મળ્યું.
હમ્મ. તો-તો પછી એ માં-બાપનું એકનું એક સંતાન હશે કે ઘણા સંતાન હશે એમના?
ના-ના એક નું એક સંતાન જ હતું. બિચારા બઉ રડતા તા.
હા. તો-તો પોતાના કુળનો વારિશ ખોવાય ગયો એમને?
હા. એમના કુળ નો વારીશ ખોવાય ગયો હવે. શું થાય?
હમ્મ.
બિચારક નું આખી જિંદગીનું એક ઓલું રહી ગિયું.
હા.
હમ્મ. શું કહે તમારે ક્યારે સડવા જાઉં?
અમારે હવે ટૂંક સમયમાં બધા દોસ્તારો આવે એટલે તરત સડવા જવું સે.
વિલિંગ્ટન ડેમે ને કેમ જાવશો કે નહીં?
હા. વિલિંગ્ટમ ડેમે હમણાં થોડાક સમય પસી અમે ગીયા થા ને. સરસ સે ન્યાં. ન્યાં પન આવા પાણી નું સુવિધા પણ ઘણી સારી આવે છે.
હમ્મ. મગર ને એવું કાંઈ છે કે ન્યાં?
હા. મગર ને, મગર ને એવું તો ઘેર, ઘણું સે ન્યાં.
હા, હા. કંઈએ જોયેલી? તમેટ મગર જોયેલી? હલો. હલ હલો. હલો. હલો વિકાસભાઈ. હલો.